આજે ટેકનોલોજી ના ઉપયોગ વિશે વાત કરીશું. તો તમે મને જણાવશો? કે આજે એનો ઉપયોગ શું છે?
ટેકનોલોજી એક
ટોપિકનો નેમ ટેકનોલોજી નો ઉપયોગ.
ટેક્નોલોજી આપડે
થોડી ઘણી એની તમે માહિતી મને આપશો. પછી હું થોડી ઘણી તમને આપીશ.
આજના જમાનામાં ટેકનોલોજી એ આપણને સતત અને કાર્યરત છે.
હા મિત્ર બરાબર છે બોલો.
તો ટેકનોલોજીથી તમને કયો ફાયદો મળે.
ટેકનોલોજી ના ઉપયોગ આજના જમાનામાં ખુબ જ વધી ગયા છે જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે પેલાના જમાંનામાં આપણે જો જોઈ વિચારી શકે કે છે. પહેલા ન જમાંનામાં બળદગાડા ચલાવતા હતા. એનું પૈડું કેવી રીતે શોધાયો હતો. તેના બાદ ધીરે ધીરે રબર ના પૈડા શોધાયા એનાથી પછી મેટાલિક સ્ટીલ ને લોખંડ નો બધો ઉપયોગ કરીને વાહનો બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ એના એન્જિન રાખીને બધે આધુનિક રીતે બાઈક બનાવવામાં આવી હતી આજે જોઈ શકીએ કે જમીન પર પણ ચાલી આ દોડી શકે છે. તે વાહનો ને દરિયામાં પણ આગ બોટ ને વાહને એવી ને આકાશમાં પણ વિમાનો ને હવે ચાલી રહ્યા છે. તેથી આજે ટેકનોલોજી નો ઉપયોગ ખુબ જ વધી ગયો છે. જેમ કે ઉદ્યોગમાં પણ ખુબ જ ઝડપથી શણ ચાલી રહ્યું છે. તો મિત્રો તમે આગળ મને જણાવશો
હા જરૂર.
હા જરૂર. તમારા બા હા બોલો મિત્રો.
હા. પેલાના જ મને પત્ર લખ લખતા હતા તે તો તેને પહોંચતા માટે બહુ સમય લાગતો હતો. પણ હાલના સમયમાં તો
સમયમાં તો
એક કયા તે મિનિટ અને સેકન્ડ માંથી પહોંચી જશે. તે ત્યારે પહેલાના જમાનામાં કબૂતર નો ઉપયોગ થતો હાલ ને તો ઇન્ટરનેટ નો
તે ઇન્ટરનેટ નો ઉપયોગ થાય એસ એમ એસ
પછી ટ્વિટને એવી રીતના આગળ વધારી કરતો છે. અને હાલે તો એઆઈ ના જમાનામાં એ તો ખૂબ જ
તો ખુબ જ આગળ ટેકનોલોજી પ્રગતિ કરી રહ્યા છે.
તો એના અગાડી તમે જણાવશો
તમે જણાવશો હા મિત્ર. આજે ટેકનોલોજી નો વિકાસ તો બહુ થઈ ગયો છે પણ તેનો આજે સૌથી વધારે દુરુપયોગ પણ થઈ રહ્યો છે જેમ કે ટેરેરિસ્ટ જેવા ના સારું કામ કરતા લોકો બધે પદ્ધતિ જાણી લે કંઇ બી બોમ્બ બનાવવાની ને એવી તે માણસો માટે ખુબ જ નુકસાનકારક હોય છે કેમ કે એ લોકો કઈ જાણતા નહી કે કોને હું થાય ને બધું એ લોકો ફક્ત એજ જોઈએ છે કે કા નુકસાન થાય બધે પદ્ધતિઓ બોમ્બ બનાવની કે કોઈ મિસાાઈલ બનાવાની રહી તો એ બધી પદ્ધતિઓ એ લોકો જાણીને ગુપ્ત રીતે બનાવતા રહીને પછી એ લોકો એનાથી અટેક મારીને ઘણા બધા લોકો એમાં મળી જાય તે રીતને આ ટેરેરિસ્ટ લોકો ખુબ જ નુકસાનકારક પદ્ધતિ અપનાવીને મારી નાખે છે માણસોને
હા
મિત્રો તમે આગળ જણાવશો
હા તેવીજ રીતે
હા તે રીના જો કેમેરા કેમેરા
કેમે રા થ્યા હોવે
એમ રા્યા હવે તો કરવાનું કઈ કઈ ખુશ. કરતા હોય તે જોવાવામાં આવે પછી ફોટો ક્લિક કરીને વિડીયો બનાવી. પછી મીડિયા રના પ્રત્યેક
આગળ મોકલાવાય તેવી રીતના આખી અહી સંદેશ ત્યાં ને ત્યાં ત્યાંને ત્યાંથી અલગ પહોંચતા રહેે છે. એવીજ રીતના જો કેમેરા ના હોય. આપણે તે સાચી રીતે જોઈ શકતા નથી કે વિચાર. નથીકતા એટલે કેમેરા આપણને ખુબ ઉપયોગી ઉપયોગી છે.
એ છે હા ભ જે રીતે આગળ મ્ર તમે જેો જે રીતે આજે આપણે જોઈ શકીએ છીએ કે. ઘણા વિદ્યાર્થીઓ કોલેજ કે સ્કૂલ ના જતા હો. કે એ લોકો ને અમુક આર્થિક. પરિસ્થિતિ નો સામનો કરવા પડતો હોય તો એ લોકો. સ્કૂલે ના પણ જઈ શકતા હોય. એ લોકો ઇન્ટરનેટ નો ઉપયોગ કરીને મોબાઈલ દ્વારા. ટેકનોલોજીનોો ઉપયોગ કરીને ઓનલાઈન ક્લાસીસ કરી શકે છે જેમ કે. આજે ઘણી બધી. શિક્ષકો જે ઓનલાઈન શિક્ષણ આપીને. અપલોડ કરતા હોય છે એ રીતના એ લોકો ઘણો મોઘા ક્લાસીસ કરીને ઓનલાઈન ઘણા. સસ્તા ભાવે કરી શકે છે. જેનાથી એ લોકોને સારું ગ્યાન
પઠ કર.
મેળવી શકે છે તેવીજ રીતે.
તો મિત્રો તમે આગળ જણશો.
હા. વીજળી વીજળી વીજળી બનાવવા માટે પિલાના યાત્રા માટે
માટે
પવનથી હો
એ કરતા હતા હવે જનરેટર
પછી મોટા પવન ચક્કી ટર્બાઈન પાણીથી પછી હાલે તો સોલાર વાળા આવતા અ હજુ એનાથી અ
થી અ
સોલર લાઈટ ચાલુ કર લાઈટ પછીસ સોલાર પ્લેન હ અ હજુ ઈવી વાહનો એવી રીતના ટેકનોલોજી આગળ પ્રગતિ કરતી છે.
કરતી છે જો આ પ્રગતિ થશે તો
આગા આપણને ઘણી ઉપયોગી થશે. તો
તો
હવે તમે જણાવો.
હવે તમે જણાવો કે હા મિત્રો તેવીજ રીતના આજે આપણે જોઈએ શકીએ ઓકે હવામાન આગ એવાળ એ લોકો લોકો સિગ્નોલ દ્વારા હા આગાહી કરે છે કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે ત્યા વિસ્તારમાં કેટલું તાપમાન છે કે કયા વિસ્તારમાં કેટલી ઠંડક છે. કયા વિસ્તારમાં કેટલા ઈંચ સુધી વરસાદ પડી શકે છે. એવી રીતના સ્પેસ સ્પેસમાં પણ સિગ્નલો દ્વારા કયા ગ્રહથી શું થઈ રહ્યું છે. અમુક બારના જે સિગ્નલ આવે એને કેચઅપ કરીને જાણી શકાય કે બાર પૃથ્વીની બહાર શું થઈ રહ્યું છે. પછી સ્પેસ દ્વારા જઈને
ચંદ્ર પરને એ લોકોનો નિરીક્ષણ કરી શકે છે કે અહિયાં હું પરિસ્થિતિ છે. માણસો માટે રહેવાની જગ્યા માટે વાતાવરણ યોગ્ય છેકે નહીં એમને પછી કઈ જગ્યાએથી ક્યાં ઉલ્કાઓ અને બધા છે સરળતાથી જાણી શકાય છે. તો આગળ મિત્રો તમે જણાવશો
આપડી પૃથ્વી કેવી રીતના ઉત્પન થાય તે સાયન્સ સાયન્સટીસે કેવી રીતના સોધ અને કેવી રીતના બનીએ આપણને ખુબ જ અ જાણવું જરૂર હશે સાયન્ટીશન ટેકનોલોજી દ્વારા તા વિવિધ પ્રયોગ કરે અને અલગ અલગ
તે દક્ષિણ પતિ શોધી કાઢેએ આપણે જાણી શકીએ છે કે પૃથ્વી કે જૂની કેટલા વર્ષો પછીની છે.
જો પૃથ્વીનો રત્ના અને એના પર પાણી એવી કે એવી રીતે ખુબ જ રત્નજપ છે તે જાણે આપને જરૂરી છે. તે ટેકનોલોજી દ્વારા આપણે તે જાણી શકીએ. તો મિત્રો તમે આવજે. હું.